દ
અ મિત્ર
તમ મારો અવાજ આવી રહ્યો છે.
હા આવી રહ્યો છે.
તો હાલ તમે શું કરી રહ્યા છો કઈક કામમાં છો કે ફ્રી છો?
ના હરે તો હું ફ્રી જ છું આડું પડી છુ.
હમ તો તમે અત્યારે થઈ મતલબ કઈ તમારું ભણવાનું એવું ચાલે છે.
હ હવે હું કોલેજ કરી રહ્યો છું પણ આજે રજા છે એટલે હોસ્ટેલમાં છું.
હમ તમે મતલબ કોલેજમાં શું કરો છો?
હું કોલેજમાં બી કોમ કરી રહ્યો છું.
હમ કયું વરષ ચાલે છે તમારું
મારું હવે થર્ડ યર, ત્રીજું વર્ષ
હમ હું પણ બીકોમ જ કરી રહ્યો છું ને મારું પણ થર્ડ યર જ છે તો મતલબ આપણે કેટેગરી ના જ વિદ્યાર્થીઓ છે. ને હવે આપડે કોલેજ કરી રહ્યા છીએ તો પને એક ઇન્ટરનેટ નો આપણેે ખુબ જ ઉપયોગ કરી રહ્યા છીએ તો આપડણે એના વિશેે થોડીક ચર્ચાઓ કહીએ શું તમે ઇન્ટરેસ્ટેડ છો એવી વાતો કરવામાં
હા હા
હ તો ચાલો આપણેે એના વિશે થોડીક ચર્ચાઓ કરીએ જેમ કે હવે ઇન્ટરનેટની શરૂઆત વિશેષ કરીએ તો બાળપુણમાં જયારે આપણો જન્મ થયો હતો અને આપણે નાના છોકરાઓ હતા ત્યારે ઇન્ટરનેટ એટલું બધું. નહી હતું પણ આજના સમયમાં ઇન્ટરનેટ નો ઉપયોગ ખુબ જ વધી ગયો છે. દરેક ક્ષેત્રમાં ઇન્ટરનેટનો ઉપયોગ થાય છે. હવે આપણા હાથમાં મોબાઈલ ફોન હોય લેપટોપ હોય કાં તો આપડી પાસે કમ્પ્યુટર હોય એ દરેક વસ્તુ એ ઇન્ટરનેટ પર જ કામ કરતું હોય છે વગર ઇન્ટરનેટે એ વસ્તુઓ પણ એમ ફાલતું પડી રેય એવું આપડે કહી શકાય કારણ કે આપડે કઈ પણ સર્ચ કરવું હોય કા તો કઈ ડાઉનલોડ કરવું હોય કઈ ઓનલાઈન જોવું હોય તો એના માટે એક મહ ત્વનું જે સાધન હોય તે ઇન્ટરનેટ હોય છે અને હવે બેંકિંગ સેક્ટર હોય કે કોઈ પણ સેક્ટર હોય જ્યાં ડિજિટલી કામ થતું હોય મેન જે વસ્તુ હોય તે ઇન્ટરનેટ હોય છે. એ ઇન્ટરનેટ આપણને ઘણી બધી સુવિધાઓ આપી છે. ઇન્ટરનેટ ના કારણે હવે આપણે બેંકમાં લાંબી લાંબી લાઈનોમાં રહેવું પડતું નથી. કારણ કે ઇન્ટરનેટ ના માધ્યમથી આપડે ઘ ઘરેથી. એ મોબાઈલ દ્વારા આપડે કાર્ય કરી શકતા હોઈએ છીએ. અને ઘણી બધી ફેસિલિટીઓ આપવાની સાથે સાથે એના થોડાક ગેરફાયદાઓ પણ વધી ગયા છે જેમકે મોબાઈલ. ફોનમાં કે એવું આપને ઇન્સ્ટાગ્રામ કે વોટ્સએપ એમાં આપડે ડિસ્ટ્રેક્ટ પણ થતા હોયએ છીએ. એની સાથે જો આપડે જીવનશૈલી પર વાત કરીએ. તો જે પક્ષીઓ હોય છે તો જે આપડે ઇન્ટરમાંમ. નેટ માટે જે થાંભલાઓ લગાવ્યા હોય. ત્યાંના જે આસપાસની પક્ષીઓ પણ પણ ઘરું બધું. અસર થતી હોય છે. શું તમે એક મૂવી અગાડી એના ઉપર બની હતી તે જોઈ જ છે રોબોટ ટુ પોઈન્ટ ઝીરો કરીને
ના
હ તો એ એક ઇન્ટરનેટ પર બનાવવામાં આવેલી મૂવી હતી જેમાં અક્ષય કુમારે રોલ ભજવ્યો હતો જે. પક્ષીઓ થાંભલાની નજીક હોય એ ઇન્ટરનેટના સ્પીડ વધી જવાના કારણે એ લોકો પણ એક ખૂબ જ ખરાબ અસર પડતો હોય છે હવે આજના સમયમાં આપણને થ્રી જી ટુ જી મતલબ થ્રી જી ફોર જી ફાઇવ જી એમ આપડી સ્પીડ વધતી ગઈ પણ જેમ જેમ સ્પીડ વધતી. તી ગઈ તેમ ઇન્ટરનેટની જે. અસર હોય તે પક્ષીઓ પણ પણ વધતી ગઈ. તો એના પર એક મુવી બનાવી હતી જેમાં સારી રીતના સમજાવામાં આવ્યું હતું કે આપડી પાસે હવે. દરેક વ્યક્તિ પાસે ફોન હોય છે અને. એ ઇન્ટરનેટનો ઉપયોગ કરતા હોય છે પણ એ આપડા. સારા એવા કાર્યના કારણે પણ પક્ષીઓનું એક ખરાબ. થતું હોય છે તો એના વિશે પણ સમજાવામાં આવ્યું છે તો. એમ દરેક વસ્તુ જે રીતના ફાયદાકારક હોય એ. રીતના એના ગેરફાયદા પણ હોય એવી જ રીતના ઇન્ટરનેટ પણ છે. પણ ઇન્ટરનેટ ની સારી એવી બાબતો વિશે વાતો કરીએ. તો એમને આપને ઘણી બધી ફેસિલિટીઓ આપી છે એના કારણે. આપણો ઘણો બધો સમય બચતો થયો છે એના વિશે તમે કઈ કેવા માંગો છો?
હા હા જરૂરથી મિત્ર તો મિત્ર આજે આપ પણ એવા યુગમાં જીવીએ છીએ જ્યાં માહિતી સૌથી મોટી શક તિ શે એ માહિતી. આપણને ઝડપથી અને સરળતાથી મળે છે. તેનું મુખ્ય કારણ કારણ છે ઇન્ટરનેટ. આજે દુનિયા નો કોઈ પણ ખૂણો. આપણા, આપણાથી દૂર નથી રહ્યો. માત્ર થોડા જ શિકણોમાં આપણે વિશ્વના કોઈ પણ વ્યક્તિ સાથે વાત કરી શકીએ છીએ. નવી માહિતી મેળવી શકી છીએ અને અનેક કામ ઘરે બેઠા કરી શકીએ છીએ. તો ઇન્ટરનેટ એટલે શું? તો કે ઇન્ટરનેટ એ સમગ્ર વિશ્વ વિશ્વના લાખો કરોડો કમ્પ્યુટર મોબાઈલ અને અન્ય ડિજિટલ ઉપકરણોને જોડતું વૈશ્વિક નેટવર્ક છે. સરળ ભાષામાં કહીએ તો ઇન્ટરનેટ માહિતીની એવી દુનિયા છે જ્યાંથી આપણે જરૂરિયાત મુજબની માહિતી તરત મેળવી શકીએ છીએ ઇન્ટરનેટની શરૂઆત સંશોધન અને માહિતીની આપલે માટે થઈ હતી. સમય જતા તે સામાન્ય લોકો સુધી પહોંચું આજે મોબાઈલ ફોન અને ઝડપી ઇન્ટરનેટ સેવાઓને કારણે ગામડા સુધી ઇન્ટરનેટ નો ઉપયોગ થઈ રહ્યો છે. જોકે શિક્ષણમાં ઈન્ટરનેટનું કેટલું મહત્વશે એના વિશે થોડું જોયું કહું છું. વિદ્યાર્થીઓ માટે ઇન્ટરનેટ આશીર્વાદ સમાન છે. ઓનલાઇન ક્લાસ ઇ બુકસ વિડીયો કોલ લેક્ચારસ પ્રશ્નોપત્રસ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી અને નવી માહિતી સરળતાથી મળી રહે છે હવે વિદ્યાર્થીઓ વિશ્વની જાણીતી યુનિવર્સિટી ના ઓના વ્યાખ્યાનો પણ ઓનલાઈન જોઈ શકે છે. પહેલા પહેલા પત્રો દ્વારા સમાચાર પહોંચ્યા હતા પહોંચતા ઘણા દિવસો લાગતા હતા. ઈમેલ વિડીયો કોલ મેસેજ સોશિયલ મીડિયા મીડિયા દ્વારા સેકન્ડોમાં વાતચીત થઈ શકે છે. વિદેશમાં રહેતા પરિવારજનો સાથે પણ પણ જાણે સામે બેઠેલા બેઠા હોય તેવી વાત કરી શકાય છે. આજે ઘણા લોકો ઓનલાઈન વ્યવસાય કરે છે. નાની દુકાનથી લઈને મોટી કંપનીઓ સુધી દરેક ઇન્ટરનેટ નો ઉપયોગ કરે છે ઓનલાઈન માર્કેટિંગ ડિજિટલ પેમેન્ટ અને ઘરે ઘરેથી કામ કરવાની તક પણ ઇન્ટરનેટના કારણે વધી છે. ઇન્ટરનેટ દ્વારા પૈસા મોકલવા બીલ ભરવા, ટ્રેન અને ફ્લાઇટની ટિકિટ બુક કરવી. સરકારી ફોર્મ ભરવા પરિણામ દવા અને વિવિધ સેવાઓનો લાભ લેવો ખુબ સરળ બની રહ્યો છે. હવે લોકો ઓનલાઈન ડોક્ટરની સલાહ લઈ શકે છે. હોસ્પિટલમાં અપોઈન્ટમેન્ટ બુક કરી શકે છે. અને આરોગ્ય સંબંધિત માહિતી મેળવી શકે છે. દૂરના વિ વિસ્તારોમાં પણ આરોગ્ય સેવાઓ પહોંચાડવામાં ઇન્ટરનેટ ઇન્ટરનેટ ખુબ જ મદદરૂપ બને છે. ગીતો સાંભળવા ફિલ્મો જોવા રમત ગમતના જીવંત પ્રસારણ જવા સમાચાર વાંચવા અને નવી કહા શીખવવા માટે પણ ઇન્ટરનેટ ઉપયોગી છે. તો તમે થોડું કશો એના વિશે
હા તમે વાતો કરી તો એમ બધી સા છે. કે તમે પેલા કીધું કે આજના વિદ્યાર્થીઓ માટે ઇન્ટરનેટ એક આશીર્વાદ સ્વરૂપ છે. એ સાચી જ વાત છે કારણ કે પહેલાના સમયમાં વિદ્યાર્થીઓ પાસે માત્ર બુક્સ હતી જેમાંથી તેઓ નોલેજ મેળવી શકતા હતા. પરંતુ આજના સમયમાં વિદ્યાર્થીઓ પાસે બુક્સ હોવાની સાથે સાથે ઇન્ટરનેટ પણ છે જેમાં દરેકે દરેક વસ્તુ ન ઉલ્લેખ હોય છે. જેના વિશે માહિતી- - જોઈતી હોય તે આપણે સર્ચ કરીને માહિતી મેળવી શકીએ છીએ તો- - ઇન્ટરનેટ એક વિદ્યાર્થીઓ માટે આશીર્વાદ સ્વરૂપ છે જ અને- - સમય બચાવવા માટે પણ ઇન્ટરનેટ ખૂબ જ ઉપયોગી છે કારણ કે હવે આપણને- - બેંકોમાં જોઈએ તો ઇન્ટરનેટના કારણે ઘરેથી કાર્ય થાય છે. હવે ખેડૂતોમાં ને પણ એક આશીર્વાદ સ્વરૂપ કહેવાય કારણ કે- - ખેડૂતોને જે પણ દવાઓ વિશે માહિતી જોઈએ- - કે ખેતી કેવી રીત ના કરવી- - કા તો વરસાદ ક્યારે આવશે એની માહિતી પણ- - મોબાઈલમાં એ લોકોને શરીર- - મતલબ સરળ રીતે મળી રહેતી હોય છે ઇન્ટરનેટ દ્વારા- - અને એમાં જ નહી પરંતુ કોઈ પણ- - પ્રોફેશનલ વર્ક હોય- - આપ ડેટા સેન્ટર હોય એવી દરેક કે દરેક જગ્યાએ- - ઇન્ટરનેટના કારણે લોકોનું કાર્ય સરળ બન્યું છે- - અને એક સામાન્ય એવી- - કોલની વસ્તુ જેમ કે આપણને પેલા- - પત્રો દ્વારા મતલબ પત્રો દ્વારા વાત કરી શકતા હતા. એ આજના સમયમાં આપણે જય્યારે ઈચ્છીએ ત્યારે કોલ કરીને બીજી વ્યક્તિઓ સાથે વાત- - કરી શકીએ છીએ- - નજીકના વિસ્તારમાં નહીં પણ આપણે વિદેશમાં પણ કોલ કરીને- - ઇન્ટરનેટ દ્વારા વાતો કરી શકીએ છીએ તો ઇન્ટરનેટ એક- - ખુબ જ સારી એવી આપણને સુવિધા પ્રાપ્ત કરે છે. એના ગેરફાયદા પણ છે કે- - લોકો આજકાલ આળસુ બની ગયા છે જે ફક્ત મોબાઈલમાં રીલ્સ જોયા કરતા- - હોય છે કામ કરવાની જગ્યાએ- - એમાં ગેરફાયદો પણ છે પણ- - એમાં સારી રીતના જે એનો ઉપયોગ કરવામાં આવે તો ઇન્ટરનેટ એક- - ખૂબ જ ફાયદાકારક બાબત પણ છે તો મને તો ઇન્ટરનેટ વાપરવું- - એ ખૂબ જ ગમે છે અને એનું જે સંશોધન છે એ પણ ખૂબ ગમે છે. તમે પણ ઇન્ટરનેટ મતલબ તમને પણ ઇન્ટરનેટ ગમે છે?
હા.
તો હવે ઇન્ટરનેટ વિશે ત તો ઘણી બધી બાબતો છે. પણ અંતે હવે આપડે વિરામ લઈએ. તમારી સાથે વાત કરવાની ખુબ જ મજા આવી ને- - તમારો અમૂલ્ય સમય આપવા બદલ ખુબ ખુબ આભાર.
હા તમારો પણ આભાર ચાલો મળીએે.
હમ ચાલો તોવે વિરામ લઈએે.